હલો.
હા, અવાજ આવે છે, મારો.
આવે છે આવે છે.
હા, તો આજે આપડે જીવનમાં નાના નિર્ણયો નું શું મહત્વ છે એના વિશે વાત કરીએ, બરોબર.
ઓકે હવે એના વિશે વાત કરીએ.
હા, તો તમે જણાવો મને કે આપડે આપડા જીવનમાં નાના નિર્ણયો કેટલા મહત્વરૂપ બની શકે છે.
જો મને તોવું લાગે કે હવે આપડે જો કેટલા બધા નિર્ણયો છે, નાના-નાના. પણ આપણે જોતાશું કે આપણે જે સવારે ઉઠતા હોઈએ. ટાઈમસર ઉઠી જવું આવા બધા નિર્ણયો. પછી અભ્યાસ કરતા હોય તો, અભ્યાસમાં એવી રીતે ટાઈમ સરનો અભ્યાસ કરો. કસરત કરતા હોય તો, ખોરાકની અંદર પણ તમે જોતા હશો. સવારનો-બપોરનો સાંજનો ટાઈમ જે ફિક્સ રાખો. હા, બધા જે નિર્ણય જો આપણે ટાઈમ ના ને બધું કરીએ ને તો આપડે બીજા બધા નિર્ણયો લેવા હોય ને મોટા. તો પણ આપણને પરફેક્શન મજા આવે કામ કરવાની. મતલબ એ એક જ ટાઈમે આપણેે કામ પૂરું કરીએ તો, આપણે ગમે હમ્મ, પછી શું હોય કે, થશે થશે, બધું કામ આવું બધું પણ આપડે વિચારો આવતા હોય.
એજ ને હવે આપડે જોઈએ તો કે નાના-નાના કામો હોય, બરોબર હવે આપડે થશે, થશે કઈ મૂકી રાખે તો એક પછી એટલું મોટું કામ થઈ જાયને, પછી કંટાળો આવે, એના કરતા જો આપણેે જેવું થોડું કામ કામ આવીયું તો, આપડે પતાવી લઈએ, તરત થોડુંક આવીયું તો. પતાવી લઈએ, એવી રીતે એમાં નાના-નાના નિર્ણયો મોટા નિર્ણયો લેવામાં ખુબ જ મદદરૂપ થઈ શકે, એ વાત તો તમારી સાચી છે. તો પછી શું નાના નિર્ણયો આપણા ભવિષ્ય પર અસર કરી શકે.
કરી શકેને, જો હવે આપણે જોતાશ બાળકો છે કે, આપણેે જ છીએ બરાબર. કે આપડે જો ભણવાની અંદર જો આપડે પહેલેથી થોડું-થોડું ગઈ ભણેલા હોઈએ. ત્યારેથી બધ વિચારી લીધું હોય કે, ભાઈ આટલું જ થાય, તૈયારી જેવું હોય. તો ભાઈ મારી સામે બચી. હજુ એકી અંગત કરવાનું ના આવે, હમ શું થોડું થોડું કર્યું હોય. તો ટેન્શન ના હોય કે, બરેક સાસ કઈ વાંધો નહી. માછી એવું થઈ ગયું, બરીકક્ષા પેલા પહેલા કે આપડે નાચવાનું ટાઈમ ના મળે ક એવું ના. મતલબ, આપડે મન ચણવું જ નહી મારીર આપન થાય. તો ભાઈ આપને તકલીફ પડે. પેલે થોડું-થોડું વાંચેલું હોય તો, તકલીફ ના પડે, એટલે બધી ખાલી જોઈ લઈએ ને. તો એ આપડે પાસ થઈ શકી, ભલે સારા ટકાવા ના આવે તો પણ.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે. જો પહેલેથી વાંચવાનું રાખી દે, આપડે તો પછી આપણને પરીક્ષા ટાઈમે એટલું બધું તકલીફ ના પડે. અને ઘણા બાળકો પછી એવું પણ હોય છે, વિદ્યાર્થી કે આવી રીતે વધારે ટેન્શન લેતા હોય છે, પરીક્ષા તો પછી બીમાર પડી જતા હોય છે ને, એવું બધું. થતું હોય છે, એમને. તો એ એના વિશે તમારે શું કેવું કે, એમને એટલું બધું પછી ટેન્શન ના આવે ને જો આવી રીતે થોડું-થોડું રોજ ન રોજ વાંચતા હોય તો, કદાચ ને આવડતું, એના કારણે એટલું બધું ટેન્શન પણ ના લે તો બીમાર પડવાનું. ચાન્સ ન એ બધું પણ ઘટી જાય ને આવી રીતે.
એ જ પછી જે હવે મેણ આવે છે ને, નાના-નાના એ અમુક જે મિત્રો હોય, ખોટા મિત્રો તેમના કારણે પણ ખોટા નિર્ણય લેવાઈ જતા હોય, નાના-નાના. તો પણ પછી આગળ જતાની તકલીફ થતી હોય છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે, આગળ જતા ખુબ જ તકલીફો થતી હોય છે, ખોટા મીઠ મિત સાથે એ પણ ખુબ જ નડતો હોય છે. અને તો પછી તમારા મતે એવો કોઈ તમે નાનો નિર્ણય લીધો. તો અને તમારા ભવિષ્ય માટે કે તમને ખુબ જ સારો નીવડ્યો હોય મતલબ સારો સાબિત થયો એવો કોઈ નિર્ણય છે ખરો.
એવા તો હોય ઘણાય પણ પછી આપડે છે યાદ ના હોય કે ભઈ કયા નિર્ણયો છે. અહી આપડે એમ થતું હોય ભણવાની અંદર પણ એ ને એવું થતું હોય. ને એવું આપડે વિચારેલું છે પણ કદી જો અવે પરીક્ષા આવે એટલે જ ખબર પડે કે ભઈ હા. જો થોડું થોડું પહેલેથી જો વાંચી લીધેલું હોય તો સારું અને પછી જેમ પરીક્ષા આવે ત્યારે એમ થાય શું કરીએ હવે કાંઈ નઈ થાય. એ જે થોડુ ઘણુ જે વાંચ ચાણુ હોય એ જ વંચાય પછી પરીક્ષા આપી દઈએ. પછી એમ થાય કે મોરી થઈ જાય કે વાંચ્યું હતું સારું હતું એમ.
હા એ વાત તો તમારી સાચી જ છે કે પરીક્ષા પૂરી થઈ જાય પછી એવું થાય કે વાંચ્યું હોય તો સારું હતું. હવે અમારે જ હું મારું જ ઉદાહરણ લઈ લઉં તો હવે અમે ઓમ તો વાંચવા બેસુ બરોબર પણ કંઈ ખબર ના પડે અને પરીક્ષામાં વાંચવા બેસુ તો બધું યાદ રઈ જાત. તો હવે આ તમે કીધું કે પરીક્ષા ટાઈમે બઉ ભેગુ ના થાય તો હવે એનું કારણ આપણે જો આવી રીતે એ ગણી શકીએ કે પરીક્ષા ટાઈમે આપડે ખાલી પછી રિવિઝન કરવાનું જ હોય જો આપડે એક વાર વાંચેલું હોય ને તો
એજ ને એવું અને એવું ને એવું પાછું બિઝનેસની અંદર પણ એવું થતું હોય. કે જે આપણે નાના નાના જે નિર્ણયો લેવાના હોય ને એમાં જે થોડી મિસ્ટેક થઈ જાય તો પછી બધા તમે જોતા હશો જે ગ્રાહકો હોય એમને જો આવી થોડી થોડી મિસ્ટેક લાગે ને કે કોઈ પન કામ હોય આપડને ગમતું ના હોય આપડી સર્વિસ ના ગમતી હોય નાની નાની કે આપડે કેવી રીતે બોલીએ છીએ એવું ના ગમતું હોય તો પછી એ આપડે બિઝનેસમાં પછી પાછળ જતા ભારે નુકસાન આવતું કે ભઈ કોઈ આવે નઈ ક્યાં તો એને સારી રીતે બોલતો નથી વાત નથી કરતો એનું કામ નથી કે આપડે કોઈ પણ વસ્તુ માંગીએ તો આપણને આપે નઈ સરખી રીતે એને આવું બધું જેમ બિઝનેસની અંદર પણ થાય ને તો આગળ જતા બિઝનેસ બી આપડો સારો એવો ચાલતો નથી.
હા એ વાત તમારી સાચી જ છે કે બિઝનેસ આપડો પછી સારો એવો ચાલતો નથી. કારણ કે બિઝનેસમાં સૌથી વધારે કોમ્યુનિકેશન્સ સ્કિલ હોય છે મતલબ કે આપડે વાત કરવાની કળા
અને પાછુ કોઈ પણ જો આપડે નિર્ણય લેવો હોય ને તો પેલા તો એ જ વિચારવું પડે કે આપડે એનામથી કેવો ફાયદો થવાનો હે એનું શું નુકસાન હે કારણ કે એ નાના નાના નિ નિર્ણયથી જ આપણને ખબર પડે કે શું આગળ જતા આપડાને ફાયદો થશે કે નુકસાન થશે. તો જો એન નુકસાન થવાનું હોય તો આપડને તરત ખબર પડી જાય. તો એને એમ પાછળ તરત ખબર પડે કે ભઈ આટલું બધુ નુકસાન થયુ છે તો એનો કોઈ ફાયદો નથી પહેલે થી જો બધુ ધ્યાન રાખ્યું હોય તો એ આપણને કામ આવે.
હા એ વાત તો તમારી સાચી છે. તો પછી તમારા મતે જો હવે વિદ્યાર્થીની આપણે વાત કરતા હોય તો વિ દ્યાર્થીને એવા કયા નાના નાના નિર્ણયો લેવા જોઈએ કે જેનાથી એને અહમ અ ખુબ જ જીવનમાં ખુબ જ મહત્વના બની જાય એ નિર્ણયો આગળ જતા ભવિષ્યમાં.
જે એક તો આપણે જોતા હસુ કે દસમું ધોરણ હોય તો મેઇન હોય છે બરાબર. પછી એનામાં આપણને અમુક વાર નક્કી કરવાનું હોય કે પહી સેમાં જવું આર્ટસ લેવું કે, કોમર્સ લેવું કે પછી સાયન્સ લેવું તો એનામાં બઉ ઉતાવળ કરી લેતા હોય અમુક વાર. તો શું પહેલેથી જ વિચારેલું હોયને નવમામાં હોય કે દસમામાં હોય તઈ દસમાનું એક વ વર્ષ આખું હોય બરાબર. કે આપણને એમ ઇન્ટરેસ્ટ હોય કે સેમામ ગણિતમાં વધારે હશે કે પછી મા આર્ટસમાં કોઈ ઇતિહાસમાં એવી રીતે રહેશે તો શું પહેલા થી બધું વિચારેલું હોય તો આપડે કામ આવે. પછી એકદમ જો તમને પૂછવામાં આવે કે ભાઈ આમા જવું ને પછી એમાં કંઈ થાય નહી અમુક વાર આપણે જોઈતા હશું કે આપડા માં એટલી તાકાત ના હોય મતલબ આપડે એટલું સમજી ના શકતા અને આપણે નિષન ના એ લઈએ. હવે સાયન્સ ફાવતું જ ના હોય ન સાયન્સ લઈ લઈએ તો એમા ફેલ થઈએ ને એવું બધ પાછળ જતા ખબર અહી આપણું કામનું નથી. એટલે પેલેથી જ વિચારીન લીધેલું હોય.
હા એ વાત તો છે જ હવે હું મારી જ વાત કર લઉ તો મારે આવી રીતે કઈ ડિસાઇડ નતું થયું લેવું બરોબર. તો હવે અમે જયારે શું કેવાય આપડે દસમું પૂરું થયુંને ત્યારે બનીતી ઓજશ વિદ્યાલય તો ત્યાંને અગિયાર અને બાર સાયન્સ મતલબ કે અગિયાર સાયન્સ ના ડેમો ક્લાસ ચાલુ થયા હતા. કે તમને ખબર પડે કે તમારે સાયન્સ લેવું ક ના લેવું. તો એના ઉપરથી મને ખબર પડી ગઈ કે સાયન્સ ના લેવાય અને મેં કોમર્સ લીધું બરોબર અને કોમર્સમાં મારે પર્સન્ટે તે જનટ આવ્યા. અનેમ સરળતાથી. એટલે આવી રીતેજો નાના હવે કદાચ મેં ડાયરેક જ સાયન્સ લઈ લીધું હોત વિચાર્યા વગર તો પછી આગળ જતા મન તકલીફ પણ થઈ શકત જો કદાચ સાયન્સમાં મને મેળ ના આવે તો. એટલે એતો ખુબ જ મહત્વનું છે કે નાના નાના નિર્ણયો તો આ પડે પેલીએ જેનાથી આપણને સરળતા રહે. ટાઈમ ઉપર આપણને ખોટા ઉતાવળમાં લઈ એ નિર્ણય એના કરતા સારું કે આપડે વિચારીને રાખેલું હોય તો ખુબ જ સારું રે.
અન પાસું જો આપડે કે આપણે કામ કરીએને અને તરત જ કશું વિચારીયા વગર કામ કરી લઈએ ને તો પછી બધાન લોકોને પણ એમ થાય કે આતે કશું વિચારતો નથી પેલા કરતા પેલા કામ એટલે શું છે પેલાથીન વિચારેલુંને તો આપડું જે વ્યક્તિત્વ કેવાયને એનામાં પણ ખોટી અસર પડે કે ભય બબ બધાને એમ જ લાગે કે જે તે આવો છે પહેલેથી પછી વિચારતો નઈ કે ભણવામાં હોય કે બિઝનેસ ધંધામાંકે કોઈ પણ જગ્યા એ હોય તે બધાને એમ જ લાગે કેમ વેત છે જેવો પેલાથી કોઈ પણ નિર્ણય હોય એનામ વિચાર્યા વગર લેઇ એટલે શું થાય ફાયદો થાય નકર ના થાય કામ સારું ઈ થાય ના એ થાય સારું
એજ ને અને પાછું કે ઘણા લોકો આવી રીતે કરતા પણ હોય છે કે ડાયરેક્ટ એન્ડ ટાઈમ ઉપર જણાવે અને પછી ઘણા લોકોને આવી રીતે જો ધંધામાં જ હવે આપણેે જોવા જઈએ તો આવી રીતે નિર્ણય પેલેથી બધું વિચારીને રાખવું પડે જો વિચારેલું ના હોય તો મોટું નુકસાન પણ થઈ શકે છે આપળે હવે ધંધોતો કેવી વસ્તુ છે જે કે અત્યારના નુકસાન થાય બે માંથી એક તો થવાનું જ છે જો તમારા નિર્ણયો ખોટા પડે તો તમને નુકસાન ખુબ જ મોટી માત્રામાં થઈ શકે છે. તો પછી આવા ટાઈમે આપડે કે કોઈ પણ હવે આપણને નિર્ણય લેવો હોય તો આપડે કોઈની સલાહ લેવી જોઈએ કે ના લેવી જોઈએ
હા ઈજ લેવી જ જોઈએ ને ઓકે ચલો બાય
હા તો ચાલો બાઈ પછી વાત કરીએ આપડે ઓકે
ઓકે બાય